જેય શ્રી ક્રિષ્ન ભાઈ કેમ છો તમે તમારા ઘરના બધા કેવા છે?
હાલો જેય શી કેષ્ન ભાઈ એકદમ મજામાં અને ઘરના પણ બધા સારા છે. શું કેવો ભાઈ શું કર્યા છો અને તમારી ઘરના બધા હાલમાં કેવા છે.
હાલમાં તો અમારી ઘરે બધ્ધા સારા છે ને તે તમામ ને જાળે જાય છે તે ચોમાસરે સિઝન ચાલી રહી છે. એટલે અમાર જે શહેરમાં જ્યાં રહો છો ત્યાં જીત વાતાવણ બ એટલું બધું ઠંડુ રયુ રયુ છે. અને અમાર જે ગ્રાનના બધા લોકોએ સામાન્યે બીમારી એવુ બધુ થઈ રહી છે. ટલે કે મેં તે એલોકોને જ કેવા માંગુ જે છ તેહેરમાં તો અમે બધ્યા રેએ છીએ ને હમણે જ મે શરમાં અ-અ-અ કેટલા પાંચ છ વરસ જેવા થેઈ ગીયા છે રેવા માટે અને હું ટેવાયો પણ કયો છું પરંતુ હું જયારે શેરમાં નવો નવો જયારે આવેલા હતો ત્યાર એમ મનેમ અંદર ટીસ ફીલ પણ નથી આવતો ને મને રેવાના પળ કંટાળો આવતો પરંતુ કરે જ શું કાણ કે મારે જ જેઅ-અ-અ જે ગામણો હતો તેનથી જ એક દૂર શહેર હતું એટલે મારે અપડાઉન કરવામાં પણ તકલીફ થતી હતી. અને ગુબ એવ મુશ્કેલી સામનો કરવો પડતો હતો અને આમડેટ કરવામાં મારો ઘણા સમય પર જતો હતો અને એટલે મે વિ છેળળું પછી મેં આ શેરમાં એક રૂમ લેઈને ત્યાં શિફ્ટ થઈ જ્યાં એટલે એમ મેં ત્યાં બ છેક બેક વર્ષમાં વીતાયવ અને પછી ઉ પાછા જ્યાંરે ગામણામાં આવ્યો. ત્યારે મે એમ એમ એટલે અમારા પરિવાર સાથે વાતચીત કરી કે અવે આપડે જે તમે પણ અન તમે ત્યાં સે એટલે અમારે જે શેરમાં ત્યાં શિફ્ટ થઈ જાઓ. એટલે અમારા આખું પરિવારને અમે ત્યાં શિફ્ટ ત્યાં લેઈ ગ્યા. અને ગામણામાં ત મોસ્ટલી અમે જે અહેરમાં રેય છે હોય છે ત્યારે અમે ત્યાં વેકેશનમાં અમે જઈએ છે કારણ ઈ ગામણાનું જીવન પણ ખુબ સારું છે અને ખુબ મજાનું છે પરંતુ અવે ત મેં બંનેવ જીવન ખૂબ અનુભવ્યું છે. અને બંને જીવન કરતા પણ ગામણાનું જીવન બેસ હોય એવું લાગે છે. પરંતુ મારે જોબના કારણ અને ઘણી બધી પ્રકારનીવ મુશ્કેલીવ સામનો માર કરવો પડે છે એટલે મારે ત્યાં જ રેવું પડે છે શેરમાં એ શેહેરમાં તમે જાણો જ છો કે આ ઘણો બધો પ્રકારનો પ્રદુષણ બધ જોવા મલે છે અને શેહેરમાં ઘણા બધા કોનો માઇન્ડસેટ કે પછી મંગજ પણ એનું સરખું નથી રેહતું. અને ગમે તે પ્રકારના લોકો પો વ્યવહાર કરે છે એટલે કે શહેરમાં જો રહેવું હોય. તો પછી આજુબાજુ પડોશી સાથે સારા વ્યવહાર રાખવા જોઈએ કારણ કે આપડણે સૌ પ્રથમ પહેલું કામ એટલે કે પેલું જે કામ આવે છે આપડે પડોશી જ કામ આવે છે. એટલે આપણેે બધા હારે વ્યવહાર સારા રાખવા જોઈએ અને કોઈને ખોટું નહીલાગે તેવું બોલુંવુ નહીં જોએ કારણ કે શહેરમાં તો આવું બધું પ્રકાર નું ખૂબ જોવા મળે છે. કારણ કે શહેરમાં બધા આજુબાજુ બધા રહેતા હોય છે અમુક વસ્તુ માટે અમુક જગ્યા માટે ખૂબ લડાઈ છે એટલે અમારી સાથે કોઈ વાર એવું બનાવ બનેલો કે એટલે હું જે કાર મૂકવા ગયેલો હતોમારી પાર્કિંગનું ત્યારે જે સામે વાળા જે પાર્કિંગ ન બધું હતું ત્યાં મેં નજીક માં મૂકી દીધું હતું પરંતુ એ લોકો મને કીધું સમજાવ્યું એટલે મારા જે એક ભૂલ થઈ ગયું પરંતુ મે સોરી પણ કીધું પરંતુ લોકો સારી રીતે મારે વ્યવહાર નહીં કર રહ્યો એટલે શહેરમાં આવા બધા પ્રકારના લોકો પણ રહે છેઆવું બધા પ્રકારનું આપડે સહુ પડે છે પરંતુ શહેરમાં આપડી સારી એવી નોકરી હોય તો પછી આપણે શહેરમાં રહીએ તો આપણા માટે સારું છે કારણ કે આપડણે જેટલું શહેરમાં રહીશું ને આપ જે પૈસા પણ થોડા ઘણા બચશે અને આપણ ને સારા એવા આપણે બધી નવી નવી પ્રકારની એમ ખબર પડશે કારણ કે શહેરનું જીવન પણ આપણે અનુભવું ખૂબ જરૂરી છે અને શહેરમાં આમ તો ઘણી બધી પ્રકારની ફેસિલિટી આપણને જોવા મળી જાય છે જેમ કે પાણી પણ આપણને શુદ્ધ મળી જાય છે કેમ કે આપડે તો જે પાણી આપડે તો વેચાતું લાવું પડે છે પરંતુ પાણી સારું મળી જાય છે પરંતુ જે ખાવાનું પણ હોય છે ખાવામાં તમે જાણો છ તો શહેરમાં તો બધું દવા વાલું કે એવું બધું આવે છે પરંતુ અવે બધી શાકભાજીમાં બધી દાવા નેએવું બધું ઉમેરે જ છે એટલે ઘણા બધા લોકો એવું પ્રકારનું બધું ખાય છે એટલે અમે પણ હવે તો બહારનું ખાવવા જ પડે છે કારણ કે હવે ત્યાંથી ભી શાકભાજી ક્યાંથી લાવે કારણ કે ગામડામાં જયારે રહેતો ત્યારે તો મને મળી જાયતી શાકભાજી જયારે હું એટલે શહેરમાં રહેવા ગયો ત્યારે તમારે બહારથી જ લાવવા પડતું હતું અને જેમ કે મોલ છે ડીમાર્ટ છે એવી બધી જગ્યાએ લઈને મારા માલસામાને ભરવો પડતો હતો હવે તો મારા બધા જ પરિવારોમાં સદસ્ય મારા જે શહેરોમાં આવ્યા છે અને એ લોકોને પણ જ્યારે આવ્યા હતા ત્યારે એ લોકોને પણ બે એક વર્ષ જે તકલીફ પડી હતી પરંતુ પછી એ લોકો પણ શીખી ગયા પરંતુ અવે તો કરો જ પડે કારણ કે અમે જે શહેરમાં જ્યાં રહુ છું ત્યાં અમે ફ્લેટ પણ લીધો હતો અને મારા પરિવારના બધા જ સદસ્યો થઈ ગયા છે કારણ કે એમ તો શહેરનું જીવન પણ સારું કહેવાય કારણ કે શહેરમાં પણ એ ઘણી બધી ફેસિલિટી અમને મળે છે જેમ કે તમને અગાઉ જ કીધું કે પાણી કે પછી જે બધી એમ સાંજે ચાલવા જવાની પણ રસ્તા એવી લાઈટ હોય છે ગામડાઓમાં મને ખબર છે કે ત્યાં સુધી કે અમુક ગામડાઓમાં જે રસ્તે બધા ચાલવા રાતે રાતે નીકળે છે ત્યાં આવી બધી લાઈટ કે એવી બધી સુવિધા નહીં હોય છે પરંતું હવે તો ગામડું પણ ખૂબ ડેવલોપ થઈ ગયું છે અને ગામના પણ ઘણા બધા લોકો જાગૃત થઈ ગયા છે અને જે ગામના સરપંચ હોય છે તમે તમને પણ ખબર જ હશે કે હમણાં આવી બધી સુવિધા એ લોકો પણ પૂરી પાડે છે એટલે કે અ શહેર નું જીવન પણ શહેરમાં પણ આવી તો બધી સેટેલાઈટ કે પછી રસ્તે ચાલવા જવા માટે ઘણા બધા લોકો ચાલે છે અને ખુબ સારી રીતે એ લોકો પણ આવી ફેસિલિટી સરકાર આપે છે શું તમે ત્યાં રહો છો ગામડામાં ત્યાં તમારા બધી આવી બધી ફેસિલિટી છે કે પછી જે ગામડાઓમાં પેલા હતું તેવું ચાલી રહ્યું છે હમણાં બી
ના એમ જોવા જઈએ તો ગામડામાં પહેલાનું જીવન જોવા જઈએ તો ખુબ જ મુસીબત ભર્યું હતું કારણ કે ખાસ કરીને ચોમાસાની ઋતુ આવે તો અમારે ખુબ જ મુસીબતનો સામનો કરવો પડતો હતો જેમ કે આપણેે શું છે મેન જોવા જઈએ તો પેલા છે રસ્તા રસ્તા એટલા ખરાબ થઈ ગયા તા કારણ કે અમારે ત્યાં પાકો રસ્તો બનાવામાં આવતો જ નહીં હતો તો અમારે પાસે એવી જમીન એટલે જે જમીન હોય છે તેના પરથી જ રસ્તો હતો તો આખા રસ્તે એકલું કીચડ એકલો કાદવ પડી જતો હતો જેના કારણે અમે વાહન વ્યવહાર અમારો ઠપ થઈ જતો હતો એમ તો અમે અહં બળદ ગાડું હોય છે તેના દ્વારા જ વાહન વ્યવહાર કરીએ છીએ પરંતુ એમાં પણ અમને ઘણી બધી મુશી મુશ્કેલીઓ આવતી હતી તો હાલમાં જોવા જઈએ તો આ જે દેશ આપડ વિકાસની ઘટીએ છે તો અમારે ત્યાં રસ્તાઓની પણ સારી એવી સુવિધાઓ બનાવામાં આવી છે અને અમારે જોવા જઈએ તો રસ્તા એટલા સરસ છે અહિયાં અમે જે ડુંગર રહીએ છીએ અમે સરળતા થી ડુંગર પર અવર જવર કરી શકીએ છીએ અને લોકો શું હોય છે કે હવે સાયકલ દ્વારા પણ ઉપર આવી શકે છે જાય પણ શકે છે સરકાર દ્વારા ઘણી બધી અહીયા બાળકોને સહાય પણ આપવામાં હોય છે જેમ કે જે છોકરી હોય તો તેમને નોર્મલ ધોરણમાં સાયકલની સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે છે પછી એમ ઘણી બધી સુવિધાઓ છે એમનું એજ્યુકેશન પણ અંયા ગામડાઓમાં ફ્રી કરી દેવામાં આવ્યું છે પછી જે ગામડામાં જે સ્કૂલનું છે ત્યાંના શિક્ષકો પણ ખુબ જ સારા હોય છે એ લોકોને પણ ઘણું બધું નોલેજ હોય છે એટલે લોકો બાળકોને સારી ટ્રેન કરી શકે છે અને સમજાઈ પણ શકે છે અહીં અમને નોલેજ તો શીખવામાં આવે છે આગળી પરંતુ આપણે ઘરે સ કેવી રીતે વાતચીત કરવાની આ જે વડીલો હોય તેની સાથે કેમક વાતચીત કરવાની પછી આજુબાજુ મિત્રો સાથે કેવી રીતે વાતચીત કરવાની એ બધું પણ શીખવામાં આવે છે અને અમે જ્યાં રહીએ છીએ ત્યાં જો લોકેશન છે પણ ખુબ જ સરસ છે એટલે અહિયાં લોકો આવે છે અને મુલાકાત માં લે છે અને અમને મજા પણ આવે છે અને અહંયા જોવા જઈએ તો રસ્તે હવે સ્ટ્રીટ લાાઈટ ના થાંભલાઓ પણ આવી ગયા છે અને ત્યાં લાાઈટો પણ લગાડડી દેવામાં આવી છે એટલે અહિયાં ખુબ જ સારી ઉઠાઈ રહી છે અને હાલમાં શું છે કે હમણાં પ્રોબ્લેમ એ આવી હતી કે જે કુદરતી કારણોસર આપણે એટલે આપડી આપણે માનસ જે જે પ્રદુષણ થઈ રહ્યું છે તેના કારણે ઘણું બધું અમારે નુકસાન થય્યું છે ખેતીમાં કારણ કે આ જે વાયુ છે જેની વાયુ વાતાવરણમાં છોડવામાં આવે છે પછી આ જે અ જમીનનો એ કંપનીમાં જે જે વસ્તુ બનાવામાં આવે છે તેના કારણે જે પાણી દૂષિત થયેલું હોય છે તે દૂષિત પાણ અમારે ત્યાં જે નદી પાસે થાય છે તેમાં નાખવામાં આવે છે જેના કારણે અમારી જમીનમાં અમે એ નાખ્યું તો અમારે જે હતા તે પણ એકદમ ફળદ્રુપ એમની ગુમાઈ ગઈ અને હવે કેરી નો પાક જે અમે લઈએ છીએ તેમાં પણ અમને ખુબ જ ઓછો પાક જોવા મળ્યો તો અમે એ વાત સરકારશ્રીને કરી અને સરકારશ્રીને અમે અરજી કરી તો પેલા તો સરકારશ્રી અમારી અરજી ગ નહી રાખી પછી અમે રેલી પણ કાઢી હતી અમે ગાંધીનગર સુધી ગયા હતા પછી સરકાર શ્રી અમારી વિનંતી સાંભળી અને અમને યોગ્ય વળતર આપવા માટે એ લોકોએ અમને જણાવ્યું હતું અને હાલમાં જોવા જઈએ તો આા સ્ટ્રીટ લાઈટના જે થાંભલા છે આ જે લાઈન ગઈ છે એના પણ અમને પેલા પૈસા મળી ગયા પરંતુ જે હરિયાણાના જે ખેડૂતો છે તે લોકો એ લડત થાવી હતી કારણ કે એ લોકોને પૈસા ખુબ જ ઓછા મળતા હતા તો એના એ કારણોસર પણ અમે પણ અહીંયા જે રેલી હતી તેમાં જોડાયા હતા અને સરકારે અમારું માન રાખીને અમને વધારે પડત ચ કઈ કીધું છે એટલે અમને સારા એવા પૈસા તો મળવાના છે પરંતુ મળવો પણ જોઈએ કારણ કે જમીન એકવાર જાય પછી નીકળી જ જાય છે આપણે શું હોએ છે સોનું ચાંદ સો વાર ખરીદી શકીએ છીએ કાતે વેચી શકીએ છીએ પરંતુ જમીન શું છે આજે લોકો પાસે જમીન નથી કોઈ પણ લોકો જમીન એમને એમ વેંચતા નથી કેટલાક પણ પૈસા આપી દે અમુક લોકો શું છે શહેરોમાં ઘણા બધા પૈસા આપે તો પણ પોતાની જમીન કાયમ માટે વેચી નથી દેતા હ ભાડા આપી શકે છે પણ વેચી નથી દેટા એમ ગામડાઓમાં પણ પહેલા પહેલા જમીન વેચમાં આવતુ હતું અને અ એટલે નાણું વગર પણ એમ અનાજ પર ને એવું પણ જમીન વેચી દેવામાં આવ પરંતુ હાલમાં બધા જાગૃત છે અને પોતાની જમીન કોઈ દિવસ કોઈને આપતા નથી અને અહિયાં ના લોકો શું છે એજ્યુકેશન એકદમ ભણતર માટે અ સારા એવા છે એ લોકોને સારામાં સારી જોબ પણ મળી શકે છે. મંથલી બે થી ત્રણ લાખ રૂપિયા જોબ પણ મળી શકે છે તો પણ એ લોકો લોકો જોબ સ્વીકારતા જ નથી કારણ કે એ લોકો ખેતી માં એ લોકોને રસ છે. અને એ લોકોનું નોલેજ એટલું સારું છે ખેતીમાં કે એ લોકો સારીમાં સારી ઇન્કમ ખેતી માંથી પ્રાપ્ત કરી શકે છે. એટલે એ લોકો ખાલી ભણવા તો જાય છે પરંતુ એ લોકો શું હોય છે કે આ જે ખેતી છે તેના વિષ પર જ વધારે ધ્યાન આપે છે. બાકી બીજા વિષય પર એ લોકો ફોકસ કરતા નથી કારણ કે એ લોકોને સારી એવી ઇન્કમ ત્યાંથી પ્રાપ્ત થઈ શકે છે. તો શું કેવું તમારે તમારી બાજુ પણ આ બધા કંપનીઓ છે તો તમે શહેરમાં રહો છો. ત્યાં ખેતી ને એવું કરો છો અને તમે પણ આમ બાલકા ને એવું હોય તો ત્યાં હ જીવન જરૂરિયાત ની અમુક વસ્તુ તો રોપો જ છો ને ખાવા માટે
હા ભાઈ હવે અમે જ્યાં રહીએ છીએ ત્યાં તો અમને એટલી બધી મો ી જગ્યા જેમ કે આપણે ગામડામાં રહેતા ત્યાં તો આપણને ખેતર એ મોડી જગ્યાએ મળી જતી પરંતુ શહેરમાં તો ગીચ ગીચમાં રહેવું પડે છે. અને ફ્લેટ પ્રમાણે એટલું સાઈઝ નું હોય છે પરંતુ એ તમને ખબર છે કે અમે શહેરમાં અમે રહીએ છીએ ઘણા બધા મેં પાડોશી મેં નોટિસ કર્યું કે લોકો જે હોય છે ત્યાં એ લોકો આવા પ્રકારના જેમ કે તમને ખબર કે એટલે કે જે શાકભાજી ઊગાડે તે એ ઊગાડે છે પરંતુ અમે તો એવું નથી ગ્યું પરંતુ. મેં બધાને નોટિસ કર્યા છે અને ઘણા બધા લોકો એવું કર્યું પણ છે કારણ કે અમારે તો શહેરમાં ઘણા બધા લોકોમાં એવું વિચારે છે આપડણે જેટલું આપડે જે ઘર આવું હ શાકભાજી ઊાને ખાય તો એટું આપ માટે સારું છે કારણ કે શહેરમાં બધું આ ભેળસળ વાળું શાકભાજી ખુબ આવે છે. અને એ ખાવાથી ઘણા બધા લોકો ભીમણા પણ પડ્યા છે. એટલે અમારા શહેરમાં હું જ્યાં રહું છું ત્યાં સોસાયટી માટે એવું પણ થયેલું છે કે જે અમારી સોસાયટી માં એક વેચવારી શાકભાજી એટલે કે વેચવાળ જે માઈ આવે છે. તે હમણા બધાનેું શકભાજી પુરું પાડે છે. ખબ સારી શાકભાજી પહે આપતી હતી પરંતુ એક દિવસ એને છે ને ઘણું એટલે કે દવાળી એવી શાકભાજી લાવી હતી ને એને કારણે હું જે અમે એટલે કે અમે તો નથી પરંતુ અમા જે પાડોશી હતા. તે લોકો એમ વધારે જે શાકભાજી ખરીદી હતી ને જે ટામેટા લીધા હતા. તેમાં છે ને તે એ લોકો ધોયા નથી અને એમજ એ લોકો શાક બનાને દીધું હતું. પછી એ લોકો કે પછી ખાટું પછી એમના પેટમાં રોખવા પણ લાગ ગયું. અને એમના ઘરના બધા જ તમામ વ્યક્તિને અમે ડોક્ટર એટલે હોસ્પિટ લેવા જવા અ હ હોસ્િટલે જવા બય એટલે કે આપડણે શહેરમાં તો અરે ખુબ વિચારીને ખાવું જોઈએ કારણ કે શહેરમાં તો અમે જે પણ વસ્તુ લઈએ છીએ. પેલા ધોઈને જ ખાવએ છીએ કારણ કે આપણાડા ગામડામાં જેટલું આપણે કુતરતી પિતતરી તમ ખબર હતી કે હું પણ રહેતો હતો ગામડામાં ત્યાં મને ખબર કે ગામડામાં કેટલી કેવી રીતે થાય છે. કેમ એટલે કે અમે જયારે અમે ગરમાંતા ત્યારે અમે પણ આવી શાકભાજી છે. ટામેટા છે રીંગણ છે પ આ ડૂઢી છે કે પછી મરચાં છે એવ બડ રોકતા અને ખુબ કુતરી રીતે ઊંઘ આવતું એમ એટલે કે ત્યારે તમે આવું બધી વસ્તુોવ ન પડતું પરંતુ આપણે શહેરમાં જોઈએ તો પછી શકભાજી બહારથી લાગે તો પછી દવા વાળી કે કોઈ પણ એ લોકો બધું દવા નાખે બધું એ પ્રકાર ની શાકભાજી મળે છે. એટલે અવાર શહેરમાં જો રહીએ તો પછી આવું બધું પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ કારણ કે શહેરમાં એ પ્રકારની બીમારી બહુ થઈ જાય છે કારણ કે સામાન્ય શરદી છે તાવ છે ઉધરસ છે ખાંસી છે એ તમામ પ્ર કારની બીમારી પણ એવું જોવા મળી જાય છે મારે તોજ કેવું છે કે આપણે કોઈ પણ વસ્તુ લાવીએ છીએ આપણે પેલા ધોવુ જ જોઈએ. અને પછી જ આપણે ઇસ્તેમાલ કરવો જોઈએ કારણ કે આપણે ધોસુ નહીં તો પછી આપણને એ બધી પ્રકારની બીમાર થઈ જાય છે. સારું ભાઈ મળ્યા પાછી તમે પણ મને સારી રીતે જે ગામડાં વિશે તમે જણાવ્યું હમણાંને જેમ ચાલી રહ્યું છે તેના વિશે સારું ભાઈ મળીએ પાછા
હા ચાલો પાછા મળશું ત્યારે આપણે ખેતી વિશે કે પછી આ ગામડાનું કે શહેરનું જીવન વિશે વાત કરીશું.
હા ભાઈ સારું મળીએ.